આનામાં શું હોય
નમસ્તે મજામાં મજામાં કેમ છો તમે?
બસ અહીં ત્યાં છો હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે આજે આપડે અત્યારે વરસાદની સિઝન છે ખ્યાલ છે તમ
હા હા ખ્યાલ છે
તો વરસાદની જયારે સીઝન આવે મતલબ વરસાદનું મોસમ આવે ત્યારે તમે બાળપણમાં કેવી કેવી એક્ટિવિટી કરતા હતા શું શું બાળપણમાં તમે આનંદ કરતા હતા.
હા બરોબર છે બાળપણમાં તો છે ને જે વરસાદમાં જેવી મજા આવતી તેવી અત્યારે નથી રે મજા કારણ કે અત્યારે વરસાદ આવે તો આપણે શું કહેવાય કે બાર મતલબમાં જે કામ કરતા હોય ત્યાં જવાનું હોય છે તો અત્યારે આપણને એવો વિચાર આવે કે વરસાદ આવ્યો એના લીધે મારો કપડા પલળી ગયા કામ બગડી ગયું પરંતુ જયારે આપણે બાળપણમાં હતા જયારે હા શું કેવાય નાના ધોરણ માં આપણે ભણતા હતા. આ હાવ બાળપણમાં ત્યારે તો વર - સાદ આવતો હતો આપણે એકદમ આમ શું કહેવાય કે ખુશ થઇ જતા હતા. કારણ કે એમ થઇ જતું હતું કે હવે તો સ્કૂલમાંથી રજા આપી દેશે અને પછી આપણે વરસાદમાં નહતા નહતા ઘરે જઈશું અને આ એક એકદમ આમ અલગ પ્રકારનું પેલા મતલબમાં વરસાદ આવતો તો ગમતો વધારે અને અત્યારે તો પ પછી દરરોજ વરસાદ આવે તો આપણને એમ થાય કે આ હારો દરરોજ
હમ.. બરોબર એટલે જો હું તમને મારા બાળપણની યાદી કરાવુને વરસાદ દરમ્યાનની તો અમારા ઘર પાસે છે ને આપણે પેલું ડોક હોય ને આપણે ઘડાનું ઈ ડોક સુધીના પાણી ભરાઈ જાતા હતા. એટલે અમને છે લગ આઈ થિંક ચોથા ધોરણ સુધીની વાત કરું છું. એટલે સ્કૂલમાંથી એવું કેવામાં આવે કે તમે આ એરિયાના લોકો છો એટલે તમે ચાલુ વરસાદ છે એટલે ઘરે જતા રહો પણ ત્યારે આપણી એક બાળ સહજ બુદ્ધિ હતી. એટલે ખ્યાલ નતો આવતો કે ચાલુ વરસાદ બહુ આયવો છે. અને આપણે છે ઈ ઘરે મોડા જશું તો આપણા મમ્મી પપ્પા છે એ આપણું ચિંતા કર પાસું આપડે જલ્દીથી ઘરે જતું રહેવું જોઈએ એવી નથી આપણને ખબર પડતી. આપડી એક બાળક બુદ્ધિ જ હતી. એટલે જેવો વરસાદ પડે એટલે અમારા એરિયાના છે ને અમે ત્રણ થી ચાર અ સ્ટુડન્ટો ભણતા હતા એટલે રજા પડે ને એટલે આપણને તો જલસા પડી જાય. એને ખબર નથી પડતી કે ચો પડા પલળી જશે આપડે વરસાદમાં પલળતું પલળતું ન જવાય તો અમે શું કરતા. પેલા આપડે નળિયા વાળા ના બધા મોકા નહોતા ખબર હોય તો. અને છે એ અગાસી માંથી પાણી બહાર નીકળે જાય ને. એના માટે ઓલા બંગોળ મુકતા હતા ખ્યાલ હોય તો તમને પાઈપ મૂક તા એવા જેથી કરીને અગાસી માં પાણી હા એટલે અમે તો શું કરીએ કે અમારી એક સ્કૂલ છે ને ત્રણ કિલોમીટર દૂર હતી
ઘર થી એટલે આપણને કઈ મમ્મી પપ્પા પેલા આવી રિક્ષા કે પેલી બસ કેવું ના બંધાવી દેતા એ તો અત્યારે બધી થઈ ગયું કે બસ આવે આપણને લેવા માટે થઈને એવું પેલા નતું. એટલે અમે તો છે એક એક બમબુડે નાતા નાતા આવિયે એટલે ઘરે લખ ઘર બે કલાકે પહોંચી જતા એટલે આવેલા પડી છે એ બાળક બુદ્ધિ હતી, અને એ સમયે આપડે છે ને ખુબ જ આનંદ કરી લીધો. બરાબર પછી સ્કૂલની બાર પેલા ખબર હતું કોક પલા વાળા બેેન બેસતા અથવા કોઈ એવું વેચવા બેસતા. એમાં હું વેચતા હોય તમને ખ્યાલ છે ઓલી નાની સિકકા વાળી ચોકલેટ વેચતા એને રૂપિયાનો સિક્કો એમ કે આ એ ગોલ્ડન કલર ના રે-પર્મા આવે
હા રેપર માં આવે અંદર આ જો લેટ જેવું આવે અંદર હા એ મેં પણ ખાધેલી છે.
આઈ થિંક હા એટલે ઈ એક વેચે બરાબર, પછી બીજું શું વેચતા હોય. અ પાકસ ની સડી લેવાની. અને છે ને એમાં ફૂલ તીખા તીખા બટેકાવે બરાબર પછી બાળ અ એ આપણને એક રૂપયો નઈ કે એવી રીતે આપતા આમ એ ફૂલ તીખા તીખા બટાક આપ્યો ને એ ખડી આપ્યો પાપસને એક કાકાસની હળી થી આપણે એ બટેકા ખાવાના હતા એક આ ટપ ના અમે બહુ ખાધું પછી એક આપડે પેલી આઈસક્રીમની સડી નું આવે?
હા હા
એ આઈસક્રીમ ની સડીમાં આંબલી ગયડી ગયડી આંબલી ખાટી મીઠી આંબલી છે ને એ કેરી મળે છે ને એની આંબલી વેચવા બેસતા તમે રાહ જો તા આંબલી ક્યારે વેચવા આવશે માસી ક્યારે વેચવા આવશે અને અમે જેવા રિસેસ પડે કે સ્કૂલ છૂકે ને એટલે અમે જરૂર થી ખાટી ખાટી આંબલી ખાતા હતા. ત્યારે તમને તમે શું આ રીતે ની કોઈ એક્ટિવિટી કરતા ખરે બાળપણમાં જયારે સ્કૂલે જતા ત્યારે?
હા હા અમને પણ બોવ કરતા આવું બધું હું છે ને એક થીને આઠ ધોરણ તો ત્યાં જ્યાં હું ગામડે ગામડે ભણેલો ગામડા ની સ્કૂલમાં આ મતલબ આ ગવર્મેન્ટ સ્કૂલ હોય ને એમાં.
હા હા ગવર્મેન્ટ પેલા ગવર્મેન્ટો સ્કૂલ હતી ને?
હા હા પેલા તો બધા એમાં જ ભણાવતા પેલા એટલું બધો ક્રેઝ નત તો ભણવાનોને અત્યારે તો શું કેહેવાય પહેલા ધોરણ થી આ સારી સારી સ્કૂલ માં બેસાડી દે.
નરસરી કે આવું જ બધું પ્રાઈવેટમાં જ અત્યારે બધા કરે છે હ.
હા બરોબર છે અને ત્યારે જ્યાં હું ગામડે ભણતો ને ત્યાં તો કેવું હો હતું એ મોસ્ત છે ફૂલ ડે આખી સ્કૂલ હતી નવ થી ને બ સાંજના પાંચ વાગ્યા સુધી એવી એ ટાઈપની સ્કૂલ હતી એમાં ત્રણ ત્રણ તો બ્રેક આવતી એમાં એક સાડા બારે બ્રેક પડે ત્યાં . ઘરની નજીક મતલબ આ તો બધા ગામના લોકો હોય ઈ બધાયા જ ભણવા આવતા હોય. એટલે ડાયરેક હા બધા ઘરે ઘરે જમી આવે. પછી અમુક જે બહુ ઘર દૂર હોય ને અમુક ભાગ્યે કોક ટિફિન લાવે મારે તો ઘરની નજીક જ આવ સ્કૂલ હતી. એટલે હા બાજુમાં જ હતી. પછી બધાં ઘ ઘરે જમી આવે એક કલાક નો બ્રેક હોય જે મોટ સૌથી મોટો પહેલો બ્રેક પછી આ ઘરે જમી આવવાનું પછી બીજો બ્રેક પાછો અઢી વાગે પડે બસ પછી અઢી વાગે ન જે બ્રેક ત્રણ વાગે ખુલે ને ત્રણ થી ને પાંચ અ રમવાનું દરરોજ એટલે દરરોજ હ, હા દરરોજ. કારણ કે સ્કૂલ નો ટાઈમ જ એટલો લાંબો એટલે છેલ્લા બે કલાક દરરોજ રમાડે અને મોટું જબર મતલબ આ ગવરન સ્કૂલ છે ગામડે એટલે ન્યા તો મોટું ગ્રાઉન્ડ હતું બાર એમાં બ્લોક બ્લોક નાખ ખેલા પછી શું કેવાય કે થોડીક થોડીક સ્પેસ મૂકીને જાડવાને મસ્ત ગ્રાઉન્ડ હતો ત્યારે પછી થી ના હું કેવાય કે જે અમારા શર હતા એ અમને રમાડતા અને આમ ઈ જે મજા હતી એ તો કઈ ઘટે જ નહી એમ.
ઈ તો કે અત્યારે ઈ ટાઈપ ની કોઈ મજા નથી.
હ અત્યારે તો શું આ કામમાં આપડે બધા વ્યસ્ત તો હોય અને ઈ તો
શું છે કે અત્યારની જે સ્કૂલ છે ને એ પ્રોફેશનલ થઈ ગઈ. તમને ખ્યાલ હોય ને તો આપડે પેલા જયારે આપડા શિક્ષકો છે ને શેરી માંથી કો પસાર થતા ને તો આપડા સંતાય જાતા કારણ કે આપડા સાહેબ આપડે એલાને રિસ્પેક્ટ આપતા ને આપણે એનાથી ડોરતા હતા. અને અત્યારના સ્ટુડન્ટ શું કરશે અ મેડમ સર સાથે છે વોટ્સઅપથી કે ફોન થી પણ વાત કરી લેશે જ્યારે આપણી જીભ નોતી ઉપ પડતી આપણે ક્યારેય પણ આપણા શિક્ષક કો નીકળે ને ત્યારે આપણેેની આડે નતા ઉતરતા. આપડ એક સાઇડ થઈ જતા તા અને સરને પેલા રિસ્પેક્ટ આપતા. એ માયલુ અત્યારે કઈ નથી. આદર માન સન્માન આપણું ગુરુ ગુરુ તરીકે આપણે એને માન સન્માન આપતા હતા.
હા બરોબર છે આ પેલા એ રીતે માન સન્માન એ આપતા અને પેલા આમ પણ થોડુંક પેલું હતું ને કે માની લો આપડે હોમવર્ક કરીને નો ગ્યા હોય અથવા આપડે કઈ ગુનામાં આવ્યા હોય તો મારતા કાયદેસર હું કેવાય હારામાં હારી સજા આપતા
હા ત્યારે આપડા પેરેન્ટ્સ છે ને ક્યારેક ફરિયાદ લઈને નોતાં જતા અને અત્યારે તો અત્યારે તો ફરિયાદ જ સીધી જતી રહે અને અને અને તમારે ત્યાં મધ્યાહન ભોજનની સિસ્ટમ હતી?
હા હા હતી મધ્યાહન ભોજનની સિસ્ટમ હતી.
સારા ઘર હોય કે કોઈ પણ નબળા વર્ગના હોય બધા મધ્યાહન ભોજનમાં ભોજન લેતા હતા.
હા સાચી વાત અરે અમારે તો સર મેમ ને ઈ લોકો હોય એ પણ અમારી સાથે જ મતલબમાં મધ્યાહન ભોજનમાં હા બંધાય ખાય કાયદેસર.
અને હું ત્યારે છે ને બે રેસીપીની બહુ જ રાહ જોતી જય્યારે પણ એ બન તી ને મધ્યાહન ભોજનમાં. તો એક છે ને ત્યારની ભેળ બહુ સરસ બનાવતા હતા માસી. અને બીજી એક રેસીપી હતી લાપસી.
હા, લાપસી ને પેલી સાથે ઓલું ડાળ જેવું કઈક આવતું.
હા, હાટા રસાવાળું છે એવું આપે અને એની હારે ચોરી ચોરીને હાથેથી ખાવાનું આહા ઈ બાળ પણની જે યાદી છે ને એ ભૂલાતી જ નથી. અને અત્યારે તો શું આપડે કહીએ બાળકોને કે તારે કોઈની સાથે નાસ્તો નહી કરવાનું. આપડે બધું હાાઈજેનિકમાં માનવા માંડયા. એ કઈ જ નતું. હાયજેનીક કે વગર હાયજેનીક.
પેલી.
પેલા શું કેવાય? હ, માંદા નતા પડતા.
અરે, એમ કહુ છું કે પછી જે પેલી રીસેસ હ, અવાજ આવે છે, હલો.
હલો.
હલો, અવાજ નથી આવતો?
હલો, સંભળાય છે મારો અવાજ તમને?
હા, આવે જ છે તમારો તો આવે જ.
હલો.
હલો.
હલો.
હલો, આવે જ છે તમારો અવાજ હા આવે છે.
હલો.
હલો.
હલો.
હા, આવે જ છે તમારો અવાજ મારો નથી આવતો? હા તો તમારો તો બરોબર જ આવે છે.
આઈ થિંક આ વરસાદના કારણે તમને નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે મને એવું થાય છે ફીલ.
ના મારે તો ફાઈવ જી પ્લસ જ છે.
હલો.
તમારો, તમારો અવાજ તો ક્લિયર આવે છે મારો નથી આવતો?
હલો. કઈ વાંધો નહી, આપડે નેક્સ્ટ કોઈ એવા ટોપિક સાથે છે પાછો કોલ બેક કરશો હો કે થેન્ક યુ.
ઓકે.